હા કેમ.
હા મજામાં તું બોલ.
મેં પણ સારી કઈની બેસી છું તું બતાવ.
નથી આવતો.
કઈ નઈ બેસી છું તું બતાવ.
ત્યાંથી આવી ગઈ.
હા આવી ગઈ.
ચાઈ નાસ્તો કર્યો.
હા કરી લીધું તું એ
હા જસ્ટ કર્યો છે આજે તો મેં બહુ લેટ આવી સાડા સાત વાગે વરસાદ એટલું પડે ને યાર.
આટલા લેટ કેમ થઈ ગયુ.
અરે છ વાગે નીકળવાના હતા અને પછી જામ વરસાદ આવ્યો ને પછી મેં કીધું ચાલ બઉ બધા હતા મેં કીધું ને આજે બેસી જા પછી લેટ જશે એમ કરીને બહું વરસાદ રેપિડો બુક કર્યો બે ત્રણ કેન્સલ કરી લાસ્ટમાં ચોથો રેપિડો કન્ફર્મેશન થયું તો સાડા સાત વાગી ગયો ગુંજણ પર બહુ ટ્રાફિક મલે.
હા.
લાગી ગયો મને આપતા-આપતા.
મેં તો સાત વાગ્યા નિકલી.
અચ્છા.
કેમ કે મારી મમ્મી પણ ત્યાં જ છે ને એટલે મેં છ વાગે મારી મારી રજા થાય પણ મેં મમ્મી પાસે બેસી જાઉં.
હા એક કલાક હા-હા.
મારા કારણે જે હતી ને પેલી છોકરી તું એ જોયેલી ને એ પણ મારા માટે નહી ગેલી કે ચાલ પેલા નગમાં જાય પછી. કરી એ પણ નહી ગઈ એના તો અહિયાં છે ઘર આજુબાજુ છે તો પણ એ નહી ગઈ. જામ એક કલાક ટાઈમ પાસ જ કર્યો પછી એને જ મને રેપીડો બુક કરીને આપ્યો કે જાઓ મેડમ તમે જાવ કરીને.
સારું.
એ શું કરીએ ઘરે હમણાં.
હમણાં એમ જ બેસી છું.
જમવાનું મને એવું હતું એ કે ઘરે મમ્મી મનાવતી છે.
હમણા જ મેં દાલ ચઢાઈવી.
ઓ અચ્છા બની ગયું.
નઈ હમણાં મેં ચડાવી ને.
અચ્છા-અચ્છા.
હા.
બોલ બીજું.
ઓર.
અરે આ મારી જે ઢીંગલી છે. તમને બહુ હેરાન કરે કરે એને છૂપ કરે ને મેં તને કોલ કરવા માટે કીધું બહુ બોલે બહું બોલે. અહીંયા બાજુમાં બેસીને બોલીયા જ કરે. અરે એને મેં કીધું કે મારી ટીચર નો કોલ આવ્યા કર એટલે ચૂપ થઈ ગઈ
હા ખબર મને
હા બાકી ફ્રેન્ડ કેતો તો મને હેરાન કરી મૂકતે
હા
હમ બહ બોલે જો હમણાં પાછી આવી મારી સામે ઊભી થઈ ગઈ
મને પૂછ્યા કારે કોણ છે, એમ કરીને
બસ શેતાન જેવી છેને.
જયાર તુ આવજે, ને એને મળવા માટે
હા, આવીશ-આવીશ
ફ્રી થઈને કોઈનાથની, ડરે
તારા થી હા, કઈ કશ તો કેક કે મને નથી, મતલબ મને નથી, ગમતી એ મને મ મને નની ઓળખ કેમ
હા, એને બહુ મારે બહુ મારે જરા એ બોલે ને એ પછી. મારવાર ચાલુ થઇ જાય એનુ
હા, તને અને તારી બેહેનને બઉ. માને ને
હા મેં આઈવીને ને તો મારી બેટી થઈ ગઈ કે જાણે મેં બહુ દિવસ પછી મઈ ડી એને બોર અડતી ઉ ત આજે કે કેમ ગેલી એમ ચોપ પર
હા કેમ કે કેમ કે તું ઘરે રહે તો એને સારું ને
હા મેં સવારે ગયલી ને તો મને કે ની જાાવ ની જાાવ એમ કરીને મારી સાથે રમું આખો દિવસ મે કધું જવો પડશે હવે કામ છે તો એમ કરીને જવા જ નહી દે મને પછી રડવા લઈ ગઈ મેંધું ચાલ મે આવું પછી પછી એના માટે બેફરને બધું લઈ આવ્યું પછી શાંત થઈ મને હા, બહુ લાડ કરે એમ તો ગુસ્સો આવે એના પર પછી, એને મોડજ જોઈને મારાવાનુ બંધ થઈ, જાયમ પછી ગુસ્સો તો બહુ આવે એના ઉપર મારુ ઉપન મેંદુ ચા એના નાનું જેવું બહ જ હા, હમણાં છેને, લાંબી થઈ ગઈ છેને. ગોરી થઈ, ગઈ એકદમ ગોરી તો વધારે એમ ગમે છે, જીમ મારોનું મન નહી, થાય પછી બાકી બોલે તો બહ હેરાન કરે મેં ને મારી બેન છેને, એની વચ્ચે જ સુય તો મને લાથ માર્યા આખું, રાત હા, બહુ મારે એનું પેક ગમે ત્યાં મૂકી દે
એને ખબર નહી. પડી એમને કે કેમે ક્યાં છુ.
પોતપોતાની થઈ જાય, તેમા જ
હા
આખુ, રાત એને બોહેરાન કર્યો
હ, બાકી બધા શું કરે
ને પોતપોતાના કામ કરછા છે, મમ્મી શાક કાપતા છે. નાની રોટલી બનાવ્યા કરે બાકી બેન, લોકો બેઠેલા છે. એ પહેલી ફરિયાદ કરે આમતે આમ તેમમ કરીને એને કીધુ મે ટીચર જોડે વાત કરુ શા રાખે એટલે ચૂપ છાપડી બેસી ગઈ, ટીચર થી ડરે ને બો એમ કરીને
હા
ત એક દ છૂ, ચાક બેસી ટીચર જોડે વાત કરુ એટલે, બેસી રેલી
અ તે તારુ કામ કેવ કેવી ચાલે છે.
બરાબર ચાલું ચા આજે તો બહુ મજા કર અમે કામમાં પેલી ખબર છે, પેલી જે સર ને એને વાઇફ આવવિતી ઓફિસ માં જામ બધાને લે કર કોને શું કર્યુ મને બોલાવીને કઈ, કે નંગમા તમે શું કર્યુ નામ તેમ પૂછ્યા જ કરે
હા.
મજા આવી ગઈલુ, હજી બધા બહુ ડરી ગેલા હતા મેં કતો હવે રોજ આવવાની કઈ એ પેલી, થોડીક સ્ટિક છે. યાર, સર કરતા પણ વો, સ્ટ્રીક છે.
હા
પોતે વાઈફ છેને, એટલે
હમ
હમ્મ અને તને ખબર છે પેલી છોકરી છે તારી દીદી, એના જોડે વાત મળી મને, પેલી એમકે પો પેલી બહુ આલસી હતી, કઈ કામ નહી કરતી હતી, એને એક્સટરા કામ સોંપવામાં આવે તે બી ની કરતી, આખો દિવસ ફોનમાં જ લાગી રેહલી હતી. કેમરામાં બધું જોય કરતા એટલે, એને પછી કીધું કે બેન તમે બીજી જગ્યા જોઈલો.
હો એવું.
બાકી પગાર નુતો એવું કોઈ ઇશ્યુ નહીં મલે, એતો બધાને ટાઈમ પર જ મળી જાય એમ તો, મે જોયું બ પહેલાના રેકોર્ડ. પર એવું કઈ નહી મલે એમ, જે કામની કરેને પછી પોવે બધા સ્ટાફ એક બીજા જોડે વાત કરવા માંગે પેલી આવી છે, તેવી છે એટલે, પછી કોઈ જોડે વાત બી ન કરતી, ને પોતાના ફોનમાં જ લાગી રહેતી, એટલે હા, સર તો બધું જોયને પલી જે મેમ છે ને એને નહી ગમે, એટલે, એને કીધું કે બેન તમે બીજે કસે જોઈલો એમ કરીને
હા.
જુમજ છે, એમ.
પણ મને એમ કીધું કે, મેં તો ત્યાં કરતી હો હતી, ત્રણ સાલ સુધી કીધ પછી, મને પગારનું બહુ ઈસુ લાગ્યું એટલે, મેં છોડી, દીધુ
ના ના એવું કઈ નઈ મળે, બાકી હમણાં તો મેં કરુ છેને, મને ખબર પડી જશેને
હા, એટલે મને પણ કેહતી હતી કે તું ની જા ત્યાં તું ની
હમ્મ, પોતે નઈ કરે એટલે, બીજાને પણ ના પાડ્યા કરે.
મને તો લાગ્યું કઈક કર્યું હોય એણે, એટલે મને બાર બાર ના પાડે છે.
બધા નવા છે ને, એટલે ખબર નથી. બાકી જે પેલા પ્રતિક છે ને એને જ પૂછવા પડશે. કેમ કે એ બે વર્ષથી કર્યા કરે છે ને, તો એને ખબર હશે. બાકી જે હમણાં તો બધા નવાજ છે એમ.
મેં તો જયારે ગયેલી ત્યારે મને મેં પ્રતિકને નથી જોયું.
અરે એજ જે પેલા ગણતો હતો, કેજો આટલા બધા મેડમ થઈ ગયલા, લાંબો લાંબો હતો ને પાત નો પાતળો જેવો, ઉભો હતો સાઈટ પર તું આવેલી ત્યારે
નહી જોયું મેં.
અરે શું ગણતો હતો કે, જો આ આ સ્ટાફમાં ખાલી મેડમ જ મેડમ દેખાયા કરે, ગણતો હતો કે, આટલા બધા થઈ ગયા છે એમ કરી ડે
મેં ધ્યાન નહી આપ્યું હોય.
પછી અમને કેઈ કે, મેડમ ખાલી મેડમ જ બોલાવાના કઈ.
હા.
એ સર એ કીધું છે કે આપણે, આપણે બિલ્ડિંગમાં જોઈશું, આમ તેમ બાજુમાં છે ખાલી એ વાત કરશે એમ. એમ કરીને, મે કીધું હા કરજો પછી મને કેજ જો એમિલ બાજુમાં બી આવીયે તો બી મને કાઈની નહી, બસ મારે આવા જવાનું થઈ જાય મારે એની સાથે
હા.
હા કેમબી કામ બહુ ઇજી છે યાર આજે તો કઈ નહી, ત્રણ વાગેથી જામ બેસી રહેલા શાંતિ તો મને પીરીયડ આવી ગયેલુ ને આખો દિવસમાં મારથી કામ થાય, એટલે મેં કીધું ચાલ શાંતિથી બેસી રહું. બહુ દુખે પેટ તો યાર.
હા યાર.
એટલે મે કીધું ચાલ બેસી રવાદે કઈની, પેલી મેમ ગઈને પછી અમે બધું બંધ જ કરી મુકયું. પેલા બે વાગે નીકળી ગઈ એ, પછી અમે બધું બંધ કરી મૂક્યું ચાલ એ ગઈ તો ખરી. એ જયારે તેમ એમ નાટક કરતા હોવ તે કોમ્પ્યુટર પર બેસીને
આપણું ધડકણ બળી વધી જાય એટલે
ફીસા મેં કીધું આ કોણ આવીને બેસી ગઈ? પછી પેલી કે નગમાં મેડમ અહીંયા આવો એમ કરીને મેં કીધું હ મેમ બોલો બોતી કેટલા ખોલ કરયા છેને કસ્ટમરે શું કીધું મેં આખું રિપોર્ટ આપી દીધું એમને, હા આવ વાનુ પછી મને કીધું કે એનાં નમ રજ નોટ રાખવાના બાજુમાં એવું કરવાનું, મેં કીધું હા મેમ, મેબોલી મેમ પીસીમાં તો નંબર હોય જ છેને એટલે મે ની નોટ કરું, બોતે હા તે બી છે પછી મને કે ત તારે રિપોર્ટ બનાવવાનું શે કે લાસ્ટમાં કોણ કેટલું કોલ કરે, ને શું કામ કરે, બધું ઇન્જિનિયરને અપડેટ આપવાનું. એમ કરીને મેં કીધું હા મેમ. બધાને કહી દેવા મેં હા તો ગ્રુપ બનાવ્યા છે, મારા નામથી કે ચાલ આ નામમાં મેડમ રિપોર્ટ આપશે બધાને એક હા મે મેં કરી લેવા પેલી જે છો મારી બાજુ બની પેલી છોકરી તું એ જોઈ લી ને એને જામ બોયલી આજે તું આજના દિવસથી કરે છે કેટલું કોલ કર્યું કઈએ જ નહી કર્યું આપેલી નવી નવી આવી છે, અને કેટલું બધું જોઈ લીધું કેટલુંધું બ આવડી ગયું બહુ ઓલ્યા કર્યા જે એમ તો શાંત જ થઈ ગઈ
હા જો જે નેક્સ્ટ ટાઈમથી આવશે ને જયારે તો પણ તમને વીક લાગશે
હા હવે ખબું પડે નહી હવે આવશે એને કીધું છે, કે કામ અહં થોડું ઢીલો ઘણું છે, તો મારે આવવાજ પડશે ફરસે એમ કીધું
હા.
આવે કઈ નહી મળ્યું તુંજું કામ છે, મેં તો કર જ
મારી ત્યાં પણ કે એક એક બે એવા છે, ને કે જે લોકો ફરેતો મને બીક જેવું લાગે છે.
હા હા પેલા સરામી લ તે એક બે ત્રણ દિવસ પહેલા થી, મને ની ખબર કે આ સર છે એમ કહીને, પછી ખબર કે આ સર છે, પછી આજે ની વાઇફ આઇવિ, મેં કીધું આ કોણ છે, નવું નવું રોજ આવ્યા કરે કોણ કોણ
હા
એમ કે મેં જોવાની કે કોણ શું કરે છે, મેં કીધું જોયલો બધા પોતાના કામ કરવા લાગ્યા પટ ટાફ્ટ એકબીજાની ડિમાન્ડ પાસ કરતા હોતા.
હા મને પણ પેલા પેલા વીક જેવું લાગતું હતું પણ હમણાં બધા જ જાણી ગઈ કે કેમ કેવા છે, તે મેં ઓળખી લીધું બધાને
મેં ક ચાલ હા હું છે, એમ કરીને પણ મન તો કહી જ નહીં કીધું મે મે મારું કામ બધું પરફેક્ટ જોયું એટલે મે કઈ ની કીધું મને એકસ્ટ્રા કામ આપ્યું તું આ તારે આ બી કરુ કેમ કે તુ પરફેક્ટ છે, બધું આ બધું કરવાનું મે કધું હા મેમ મને તમે કામ જે કહેશો મેં કરી જ લેવા મારો ટાઈમ પણ હિસાબે
હા
કામ નહીં કરે તારે તારે એને કોલ કરવાનું એને કહેવાનું કામ કરો આ અપડેટ આપો મેં કીધું હા મેમ કારા બધા ને કોણ બે છે.
સારું
મેડમ મેડમ જ કર્યા કરે કરે બધા મને આટલી નાની છુ ને મેડમ મેડમ કર્યા કરે.
હા બધા એ મેડમ મેડમ કરેને મને એમ લાગે છે, કે મેં આટલી નાલની અને બધા એમ કે મને.
હા એ અલગ જ ખુશી થાય ને કે આપ આપણને કોઈ મેડમ ક્યારે એમ
હા મેં પણ જયારે પણ ઓફિસ માં જાઉં ને મ ને બધા લોકો મેડમ મેડમ કરીને બોલાવે મારા હથી મુુંબઈ ઘણા મોટા પણ હોય ને તે પણ
બધા મોટા જ છે, ને આપડા કરતા તો બી મેડમ માટે જ કે એમ કોઈ નામે જ નહીં લે એમ
હા.
ચાલ તો પછી પછી કરું કાલ હા થોડુંક કોલ આવ્યા કરે મને હા ચલ બાય.